હલો નમસ્તે.
કાર નથી દેખો ભાઈ ચાય બનાવા છે.
હમે ચાય બણવાની કીધી છે. એ તને ગરમ પડે રહી એને ત આવડવા પડ રહ્યો છે ત.
નહી એક બર બના લીધી છે.
હમ નાની એક વાર તો બન ગઈ પણ પીધી કોની છે.
રે હહ છે. મામકી મહેમાન આ છે ગીડી-
હમ.
આવાજ ઘણી આરી હે.
ક કર છે બોલજ તમે આવાજતો આવેગ છે. ચાય બનાર છું મે પાસમે
હ બના હવ ચાય
હા.
આ એક ગદન ઘણી દુકરી કઈ ઈલા છે તો બતાવો.
હ બોલે કેે ન મારવાડ ને કેવા છે કે મતલબ પામ દેવે ની ગરદન પે તો સહી ભેજ આવેે બો કરાવજ
હા યાર એ વાતો આપ ઘણી બડિયા કધી ક મારે ઘર ન હે મારે નરદ પૈસા જો પામ દેવાડ નું કામ કરે હે તે.
હા તોમણાને બોલજો. કઈ નથીર તો બસ દ. ચાય બના્યા છે તાશત કર્યા છ.
હમ કામ તો કરના પડે છે.
હ ત મુ કામ ભી દખનો બે ભી દેખનો
આ કર ઘર નું કામને દુકાન નું કામને મહેમન નો ભી દેખવા પડે છે.
હા સર માને જ કર પડે છે કઈ કરાવે
એને લેને આમ છે કે જોતો ક નથી
હમ સાચી વાત છે આજકાલ બહુ જ દેખલો જોરદાર ની આવે છે
સાચી વાત છે એ ગ તો મા કે ભી ગ પણ દેલો કામ નથી કરે
હમ ઠીક છે
ના
હા સુનાઓ
હ અબે તો વેગું છે ફોન
હા હે તો કોલ આવ્યો છે પેલા તો દેખલા મેં તમારે કીધો હતો તો સર્વર ડઉન વધાર્યા છે
હા તમે કર્યો છે ફોન બોલ રહ્યા છે મને હમ
મેં તો સોચો હતો કોલ કાઉન્ટ થઈ જાય બટ કાઉન્ટ તો કોઈ નહી થઈ
હ ઠીક છેર દેખરી આગી છે સ્કૂલ ન
હા દીકરી અમારી જ આવી ગઈ છે આવીને કપડા ચેન્જ કર્યા હતા અને હા પેદગલા હતા હ ભગા મેં બોલ્યું થોડો રેસ્ટ કરી લેજો ડિ તો આવતાય દેખલો હોમવર્ક કરવા લાગી જ છે
કઈ નઈ કરવા દે છે હોમવર્ક કર પડે ગ છે
હા સાચી વાત હોમવર્ક તો કરનોય પડે છે સાચી વાત છે ને
તમા
અરે અહીંયા બેઠવા છે અહિયાયા
ક કરે છેી કે દીખને તો બધી યાદ ને કરહે છે મને
કરે ન તમને તો ઘણી યાદ કરે છેેડી
કઈ બોલે છે મારે તને યાદ કરે છે
કઈ નઈ બોલે છે કે તમે બોલ્યા હતા નેલ પોલીસને લાયા કોની છે
હા બસ એ યાદ આવે છે એને
હમ
હમ
મોરબી મોસીની નેન પોલશ મોસી ન પાવડર સબ છાવે છે
હા લે બિસ્ટ મગણી ચાવલ છે ઓ દીકરી ન તો બર્ડે આ્યો છે
હા દીકરી નો બર્ડે આવેલો છે
મનાવા કઈ જા રહ્યા
ઓહ કઈ કઠિ ન જા રહ્યા છે દેખલો ઘર પે હ હા તો
હા ઘર પે કેક લયા જો હન
હા બારું ઘર માં બેેખ કમે ચાલ્યો છે બડો પડતા તો બી દેખલો સીઆડી કોને હોવે છે
કઈ ન અગલે સાલ કરજો
આણી ને આ જ આવે તો દેખલો કટે ખડા મહેમાનને બુલા લેવા તો કટે ખડા રાખા મણા નેને
જે વાત છે એક વાર તો પેલો બર્ડે મનાયો છે એક તો ઘણો પાણી પડ્યો હતો
હાજ તો તમે આ્યા હતા ને
હા
હા પર બી ટાઈમ તો બ નીચે દેખલો લો કામ નની ચાલજો જો વાત છા કામ આગી છે આ વાર તો દેખ લો નીચે દેખલો મીટીને રેત સિમેન્ટ સ પડી હતી બે માર્બલ ન કામલા ચાલજ
હમ ઘણો પાણી ભર્યો હતો એ ટાઈમ તો
હમ નિદાન ભી ઘણ પડ્યો હતો હા તમે તો આયા જ હત કે આલય આલય થઈ ગયા
હા એલી તો
હા મોટા બેેન તો આવી હોય ની છે
પાણી ઘણો પડ્યો હો તો કઈ આવે છે મા કો ભી મૂડ વણ ગયું છે એવાગયા
હા એ વાર તો દેખલો કઈ ન મનાર્યા છે મનાવ લો પાંચો બર્ડે મનાવાગ છે થી ઘર ન કામ થઈ જાય એને
મત એક સા ગ હા ઠીક છે તો દેખ લોકોથી બર્ ડે નહ મને બના છે
અરે આપણું ટેન તો ગણો એટલે હતો બે કઈક આપનો કોણ બર્થડે મનાવે છે તે મમ્મી પપ્પા ને એમ ગણી છે
આબાર તક પચીસ સાલી થઈ ગઈ મે બી પરની મનાય છે
મારો ભી કોની મનાયો છેને મતલબ યું તો દેખલો લો ઘરે લાન મિઠાઈ હઠાઈ ને કેક મતલબ પેસ્ટા દેખલો લો લઈ હતી પણ કેક કોને કાઢ્યો છે કુદરા બર્થડે પ
મારે ભી યો છે પસ્ટ લઈને આ છે
હમ હમ
ચીચા સબ લેના છે પર કેક નની લેના છે કે કેક કાઢ્યો છે
દેલું ઘુમવાની ગયા હતા પરસ કો ક્યો હતો તમારે બર્ડેય ને ના બર બ ક્યાં જાવ આપે નીચે બાદળ લી હ દીગરી બોલે છે બર્ડે પે કયા લે જ છે ઝુમવાને
હા લે જાવશે કઈ નઈ દીકરી ને
હમ ઘણો શોખ છે ગુમવાનો ડિગ્રી ને
હમ શોક તો એનો થાય છે
હમ સાચ
હો સબ
આપડું બોલે છે કેધું વોટર પાર્ક જવાણું છે કશો વોટર પાર્ક ડાયમંડ વોટર પાર્ક જાવાણો છે ખાટું શામ જઈને
હ તોું શામજી નું ચાલ આ રી
કે પતાપતા કોને હા હા દીા બ દીખા પછી વિચાર કર્યા છે અાર તો દેખલો ઘટી જવાનું વિચાર કોની ઓરે છે
કાય હ
હા એક તમને બોલજો ને ડિગ્રીને સ્સ્કૂલ ખુલી ગયા ગરભે કામ હતું થોડો ઘણો ચાઈ ન ઘર નો ગામ ઘર નો કરવો પડે છે
ઘરનું કામ તો વેજી મહિનાભર ના
હા મહિનાભર મે તો થઈ જાય પણ મહિના ભર પછ તો દેખા દેખા કઈ દે પિછલી બાર ભી દેખલો જાવણ નો પ્રોગ્રામ મનાયો હતો
વૃંદાવન ખાટૂ શામજી પર દેખ લો ઘરમાં હને દેખલો લો થોડો ઘણો કામ આવી ગયો છો પાછો દેખલો જાણી બુની આવ્યો છે
હા ઠીક છે કાઈ નઈ
બાકી દેખલો સબ તૈયારી કરી લીધી હતી કપડાં ની એને મ તીખિટીસ કોની કરાયા હતા
મા તો દેખલો લો એકબર દ્વારકામાં જ વાસ્તે ટિકિટ ભી કરાય જુદા હમ્મ. પર તુફાન આયો છે એ વિપર જોય જીદ નીકળ ન વિદ એવ તુફાન ભી આય ગયો છે
હ હોય તો અરે કઈ કે મતલબ કે જાણો લીખ્યો ગો એવસ સંજ વ્યો હય તો દત મુસીબત મુસીબતને જાણ્યા આ હોવ યો કોની લીખ્યા ચગતો દેખલો
હમ્મ.
ભી કોશિત કરલો કોશિશ કરલો તોય દેખ લો ઘરે ઘરે રહી જાઓ છે
જે વાત છે બાકી માને તો દેખ લો ટીકિટ ભી થઈ ગયા
હ ના માને કોની ટિકિટ સ કોની કર હતા બાકી દેવલું બેકિંગ વેકિંગ કપડાં ખરીદના જો ભી લણ તો સામાન જરૂર નો
હા છે હા હા કઈ કરત છે અવાજ તો આવે છે
હા એયો કોલ કરલોને પચવા પચે કરજો છે
હમ દરમાંય હા તો આમ જ આવે ઘરે
સાચી વાત છે
હા ઠીક છે
બદીયા
ભૂદેવો
ટાઈમ નથી એવો થોડોસો બાકી છે
હા
નવ મિનટ તો થઈ ગયા આપ દેખલો થોડો એક મિનિટ ઓર બાકી છે
હમ્મ ઠીક છે એ ભી હો જાય જલ્દી હો જાય
સાચી વાત છે હોવાની વાતો છે વિશે કે તમારા માસીને ચલા ગયા કે અવાજ કોની આરી ભાઈ
નથી ગયા અહી જ છે
અચ્છા અહીંયા છે
હમ્મ.
ઠીક છે ચલ્યા જ આવે ને પછી કોલ કરજો
હા જરૂર
ઠીક છે બાકી અમારે થોડા ઘણા ઓર બાકી રે રહ્યા છે હો જાય છે
હા છે ઓર
ઓ તો કઈ નથી બસ બડિયા ડિગ્રીને હોમવર્ક કરવાનું છે
ઠીક છે કરવા હોમવર્ક
હા ઠીક છે પર આજો
હા જરૂર તમે બી આવજો
હા થયું
ઠીક છે